કાં છો, મજામાં શું કરો છો?
બસ.
હા, બધા પતી ગયા. હું કેતી હતી. તે સંભાળ માટે સંભાળ બનાવવાનું છે.
એટલે એ તો મને, હું તો. બહુ આમ કંઈ અઘરું નથી બનાવતી. એકદમ સરળ રીતે જ બનાવુ છું. આમ બહુ, આમ તો બધું બધા અંદર શાકભાજી નાખીને બનાવતા હોય છે. તમને જે બી, તમને જેવુ. હાવે કરી. તે તમે બનાવી શકો? એ પણ હું તો એકદમ સાદો, સિમ્પલ આપડે બધા ખાઈ શકે. નાના છોકરાઓ ખાય. એ રીતે બનાવું.
હ, એ રીતે બતાવો, મારા બી નાના છોકરા છે ને. પોતા પોતીની છે. હા, મારી છોરી આય છે. દીકરી ના બાળક છે આવવા માટે તો મને રેસીપી બતા દો
એમાં કઈ નઈ કુકર માં થયેલા દાળ બાફવા મકી દેવાની થોડું મીઠું હળદર મરચું મા ચાલો બધ નાખીને બટાકો નાખાય એક નાનો એક ડુંગળી નાખી દેવા એક ટામેટો નાખી દવાનું
હા
એ બધું નાખીને પેલા બાફી દેવાનું પછી થો બફાઈ જાય ત્યાં સુધી થોડી વાર પેલી આંબલી કા પછી કોકમ તમને જે હોય એ રાખવાનું હા ના એને પલાળી દેવાનું ગરમ પાણીમાં થોડી વાર હા જ્યાં સુધી દાળ બફવાઈ જાય ત્યાં સુધી
હું પછી
પાણી નાખી દેવાનું પછી એને હલાઈ દેવાની વલોવી દેવાની પછી એમાં વઘાર કરવાનો
ગ્રેન્ડ બી કરવાની
ના વલોવી દેવાની ગ્રાઇન્ડ નઈ વલોવી દેવાની પેલુ વલણો નથી આવતું
હા હા સારું સારું
હા એ વલોણાથી વલોણી દેવાની એટલે દાળ એકદમ સરસ મિક્સ અદર ચોરય એકદમ એક થઈ જાય એમ
હમ સારું
પછી સાંભાર મ સાલો નાખવાનો અંદર પછી એમાં આપડે વઘાર કરવાનો રાઈટ અંદર તેલ લેવાનું હા રાઈ હિંગ કઢી પત્તા લીમડો મીઠો લીમડો કેહેવાય મીઠા મીઠો લીમડો હા
અ કોથમી ના વની
કોથમી તો છેલે ના ખવાની બધો વઘાર થઈ જાય બધું થઈ જાય પછી દાળ ગેસ ઉપર મુૂકીએ એને ઉકળવા દેવાની ધીમા કેસે ઉકળે બહુ પછી એની અંદર લીંબુ બી નીચોવાનું થોડું થોડી ખટાસ જોઈ તી હોય વધારે
હમ તો લીંબુ ના ફૂલ ફૂલ બી નાખવાની
લીંબુ ના કેમ કે એમાં આપડે ઓલરેડી કોકમ ને આ એમાંથી કોઈ એક વસ્તુ નાખે એ પણ ખાટું જ હોય ને
હા સારું હમ
એટલે કોઈ બી એક વસ્તુ નાખી એટલે ખાટું થઈ જાય દાળ એ લીંબુ તમે પછી ચાખીને તમારા શું કેવાય પ્રમાણે તમને કેટલું ખાટું જોઈએ છે દાળમાં ખટશ વધારે જોઈએ તો વધારે ના હા લીંબુ ને થોડુંક નાખવાનું અને મીઠું મરચામાં બી જોઈ લેવાનું ચાખી લેવાનું કે મીઠું કોઈના મરચું ટી ખુ વધારે જોઈએ તો લીલા મર
ટમાટર નાખવાનું.
હા ટામેટું નાખવાનું ટામેટું તો બાફતી વખતે જ નાખી દેવાનું એટલે એકદમ મસ્ત અંદર હા વગારમાં નહી તમે દાળ બાફ વા મૂકો ને
અચ્છા
હા એની અંદર જ એક ટામેટો નાખી દેનું કાપી ને એક ડુંગળી બી નાખી દેવાની એટલે એકદમ અંદર એનો બધ તો મસાલો અંદર એક રસ થઇ જાય સરસ
હા સ
એટલે આ ઈઝી છોકરાઓને શું દેખાય ની અંદર કઈ શાકભાજી નાખ્યું છે
હા સારું સાર હા સારું
કરર તો બધા જોવે દાળમાં કે આ શાક છે આ શાક
હા કાળીને ના ખવા ફેંકી દે કાળીને ફેંકી દે હા હા સારું હમ તો એ લસણ ભી ના ખવાનું
નાન સંભ હરમાં લોસડી નાખવાની
ના ના અમે તો નથી ના સંભાર માં લસણ નહી મજા આવતી એ સંભાર માં લસણ ના ના જીરું જીરો ના ખાય વઘર માં તમે રાય જ જીું બ નાખી થક જેને જે મતલબ કોઈને જીરું ના ગમતું ના નાખે?
તો એટલી માટે એટલી માટે?
ઈડલી માટે.
હા.
તો તમે લોટ લાવો છો, ઘરે બનાવો છો કઈ કરો છો કે પછી તૈયાર ખીરું લાવો છો?
તો ઘરે બનાવવાનું તો
ઘરે બનાવવાનું તો તમારે એક દિવસ પેલા ચોખા, એક વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ.
એક બાટકી અડદની દાલ એક બાટકી ચોખાની ચોખા, હા. અચ્છા પલાળી દેવાનું.
હા એક એક રાત આખી તમારે પલાળવું પડે. પછી બીજા દિવસે એને મિક્સર માં ગ્રાાઈન્ડ કરી દેવાનું, મિક્સ કરીને, પછી એની અંદર એને ભી એમ જે કરે ખીરું બનાવી દેનું. પછી ખીરા ને બી તમારે, દસ આ છ સાત કલાક પલાળવું પડે.
અચ્છા.
હા તો પછી એના માથો આવે ને સરસ, હા એ તમે એને દહી નાખી નાખીને બી પલાળી શકો અંદર થોડી છાસ નાખી દો કે દહી નાખી દો. તો જલ્દી આ થવાઈ જાય એમ.
તો આમાં મીઠા સોડા બી નાખવાનું?
એટ તો ત્યારે નાખવાનું જયારે તમારે ઈડલી બનાવાની હોય, એ પછી નાખવાનું, હા એ જયારે તમારે ઈડલી મૂકવી હોય ને જયારે બાપેલી એ કરવા બનાવા માટે એની પહેલા જ નાખવાનું, હમ. એની પેલા તમે નાખી દેવાનો થોડો. અડધી ચમચી જેવો, પછી આવી જાય એમાં હ પછી એને પેલા સ્ટીમર ની અંદર ઈડલી મૂકી દેવાની.
તેલ.
તેમાં ઈડલી ના પેલા એમાં.
હા તેલ નાખવાનું? એક ચમીઠી.
હા એ થોડું તેલ પ્લે પ્લેટ ઉપર લગાવી દો ને તો શું કે, ઈડલી ચોટી ના જાય એમ, હા.
સારૂ.
હા એટલે સારી બને બંને ઈડલી ને સમ ફાર
હા હા તો કેટલા મિંન્ટ ગેસમાં મૂકવાનું અર્ધા કલા
ના ના ના ઈડલી થતા તો દસ પંદર મિનિટ લાગે ઈડલીને બહુ વાર ના લાગે જોતું રે દસ મિનિટ થાય એટલે જોઈ લેવાનું અંદર પેલી આમ છરી સાઈડ અંદર હા છ ચમચી કે છરી નાખીને જોઈ લેવાનું એ થઈ ગઈ છે કે નહી થો આમ તો દસ પંદર મિનિટ માં થઈ ગ જાય
થઈ જાય હા સ આ. તો આમાં અંયા નારિયેલ ની ચટણી બનાવવા માટે
નારિયેલ ની ચટણી બનાવવા માટે તો નારિયેલ હોય તો નારિયલ નગર તમે સિંગ હોય તો સિંગ ભી નાખ લઈ શકો, ઘણી વાર નારિયેલ બધાને ઘરે ના હોય.
હા એમાં પછી અ ચણાની દાળ મે બધું વ વઘાર કરવાનો પછી ગ્રાાઈન્ડ કર દેવાનું પેલા નારિયેલ છે કામ
સારી લાગે? સિંગની ચટણી.
હા સારી લાગે સિંગની બી, એને બી એ રીતે પેસ્ટ બનાઈ દેવાની સિંગની અંદર, પછી પેલા તો અડાઈમાં તેલ લેવાનું તેલમાં સિંગ, છે ડુંગળી છે, પછી થોડું, મીઠું ને એ બધું નાખ લસણ એમાં લસણ નાખવું તો એક કાદી બહુ નય નાખાય એકદમ ઓછું તમને ગંમ ભાવતું હોય તો નાખી શકો. હા નાખી પય થોડું ઠંડુ થાય એટલે પછી એને મિક્સર માં કરી દેવાનું મિક્સ ગ્રાઈન્ડ કરી દેવાનું પછી એની ઉપર વઘાર કર દેવાનો રાય નો. કડી પત્તા નો હા લીમડા નો રાય લીમડા નો. અને આપડે શું કેવાય પેલું મેં લોકોએ રા અળડ ની દાર સાઉથ ના લોકો નાખતા હોય દાળ વઘારમાં, અળદ ની ચણા ની દાળ નાખે છે ને, હમ્મ.
હા.
એ તમારે ડ્રાય પેલા તડકા મા ના નાખું હોય ને તો એને તમે પેલા એમાં પી ચટણી બનાવતી વખતે મિક્સર માં નાખી દો તો બી ચાલે, હમ્મ.
બનાવેની હવે તો
હમ્મ ના નાર ની આવીતે જ બનાવવાની સિંગ ની જગ્યાએ તમારે નારિયેલ નાખી ખીદેવનું. નારિયલ ના હોય તો હા સિંગ લેવાનું એમ.
અચ્છા મિક્ચર ને ક્રેશ કરી નાખવાનું હેના.
હા હા મિક્સરમાં ક્રશ કરી દેવાનું સરસ ધી બી સારી લાગે. નારિયેલ ની બી સારી લાગે. અને તમારે લ પેલા સુકા લાલ મર ચા નઈ આવતા. હા એ પણ નાખે અંદર તે લાલ કલર લાવે. અને વ્હાઈટ બનાવી હોય તો એ નઈ નાખવાનું. ધોળા ધોળી હોય છે ને એકદમ પેલી આપડે હા. તો નહી નાખવાનું અને જો તમારે લાલ મરચા વાળી બનાવી હોય તો અંદર ટામેટું બી નાખતા હો છે ઘણા લોકા. જે લોકો ને એવું જેમ જેવો ભાવતું હોય એવું બનાવે.
ટેસ્ટ
હા એ ન જેને જેવું તીખું કોઈના ભાવ હોય કોઈને ના ભાવતું હોય.
ઓર બધા મજામાં.
હા બધા મજામાં.
ઉતમ બધું. બધું મજામાં બસ એમ ચાલે છે હા પ ગયા હમ તમારીી
હા બધા મજા સ્કૂલેથી હમણાં જ આવી
હમ ચલોો સારું હેના ચલોો હા જય શ્રી કૃષ્ણ હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી ક્રષ્ણ સારુ એમાં